હા કેમ છો?
બસ મજા મે તમે કેમ છો?
હું પણ મજામાં છું.
શું કરતા હતા?
બસ આા થોડોક ટાઈમ મળ્યો તો વાંચતી હતી બુક.
સાચચી વાત હ.
હમ. રોજે રોજે થોડું થોડું આપડે કઈક નવું શીખવું પણ જોઈએ ને. આપડું રૂટનમાં જે કર એટલે એ ટાઈમ કરવું જોઈએ?
સાચી વાત હ ગમે તે વસ્તુ રોજ. કદાચ નવું નવુ શીખ શીખવા આપણે શીખીએને તો આપણા માટે સારું.
હા. ઉડઈ રે ડેલી રૂટીનમાં જે કરતા હોય તેનો આપડો આખો સેટ આખો ટાઈમ ટેબલ સેટ કરવા જોઈએ.
સેટ કરવા જો એ હાચી વાતહે.
હ જેમ કે આપડે સવારથી સેટ કરી દઈએ તો આખો દિવસ સેટ
કેમ સવારથી આપડે એ ટાઈમ પર ઊઠીએ બ્રશ કરીએ. નાસ્તા બનાઈ એ નાહવા બઈએ બધાને ચાય બનાઈ એ. ઘર પછે આપડે બધું એક બધું આપણે ઘરનું કામ જાડું કાઢીએ પોચા કરીએ બીજું બધું ટાઈમથી આપડે ટાઈમ કામ પતે ને તો સારું કહેવાય પછી એના ઉપર બી આપણે ટાઈમ મળે ને તો ગમે તે કામ આપણે શીખીએ ને તો આપણા માટે સારું કહેવાય આપણે ટાઈમથી કામ થઈ જાય. તો આપણો દિવસ આખા દિવસનો દિવસ કેવો મસ્ત જાય આપણો-
હા સાચું એટલે આપે જે રૂટીન. પ્રમાણે રોજે રોજે જે સમયે બધું કરતા હોય. એ પ્રમાણે જો બધું થાય તો આપણને પણ મજા આવે અને આપણું સરસ વ્યવસ્ સ્થિત થઈ જાય બધું.
હાચી વાત હે.
ને ઘરનું આપણે રોજ કામ કરતા હોઈએ એક દિવસ આપણે લેટ ઉઠીએ તો બધું કામ કામનો ટાઈમ બગડી જ અ અ થઈ જાય ઉલટ ઉલટ થઈ જાય
હા, સાચું કીધું એટલે આપડે રોજે છે ને સવારે જે આખું રૂટીન બનાવું જોઈએ સવારનું એવી રીતે બપોરનું જે રૂટીન બનાવીએ સાંજનું પછી રાત નું આ બધું આપડે સેટ કરીને રાખીએ ને તો આ પડું રૂટિન આખું સેટ થઈ જાય.
સેટ થઈ જાય. કેમ કે સાત વાગે ઉઠવાનું તો સાત વાગે જ સુઠવાનું આઠ વાગે બધું નાસ્તો કરવાનો કરવાનું જ આપણે ચોક્કસ બધાને
હમ્મ, એનાથી શું થાય કે ઘણા બધા ફાયદા થાય આપણને કે કે આપડે જે ચોક્કસ સમયે જે કામ પૂરું કરવાનું હોય આપડે પૂરું પણ કરી શકીએ અને આપણું જે કઈ પણ લક્ષ્ય હોય કે આજે આપણે મારે આ કામ પત તાવીને મારે બજારમાં જવાનું છે અથવા તો મારે કશે જવાનું છે તો એના માટે આપડે સમય નીકાળી શકીએ થોડોક
હાચી વાત હે. ને સમય તો આપડે ની નીકાળવું જ જોવે જ છે કામ બધું પતાય ને સમય ગમે છે જેટલો ભલે અડધો કલાક, કલાક ઓ ભી નીકળે તો આપણે એકસ્ટ્રા કામ ભી થાય ગમે જે આપણે બહાર જઉંએ, રિશાદોડી જાવુ જઉંએ, ફ્રેન્ડ સાથે જઉંએ તો ભી આપણે થઈ જાય.
હા એટલે આપડે વેલા સવારે ઉઠીએ ઉઠીને આપડે પેલા તો શું કરીએ કે પાણી પીએ થોડુંક અ જેટલું બને એટલું વધારે સવારમાં પાણી પીવું જોઈએ.
ને ઓ બી પાણી કેમ બ્રશ કરીયા પછી ને પેલા પીવાય પેલા ઉઠતેહી પાણી પીવાય તો આ ખો રાતની આપણે લાળપ હોય ને આપણા શરીરમાં જાય ને તો આપણે શરીર માટે બઉ મહત્વપૂર્ણ કહેવાય, સારું કેવાય.
હા, સારું કહેવાય. સાચું કીધું. એટલે આપડે સવારમાં ઉઠીને તો પેલા એજ કામ કરવા જોઈએ કે પાણીને જેટલું બને એટલું વધારે પાણી
ને ઓ બી ગરમ પાણી પીને કરીને તમે બહુ ફાયદામંદ છે આપણે ઘર એક લોટો બે લોટા ભલે આપને બે લોટા સવારમાં નહી ભાય એક બઉ મ એક લોટો તમે પી હકો લીટ એક લીટર પાણી પી હકો આપણે હવારમાં ઊઠતાંઈ
હા, સાચું કીધું.
ને ઓ બી આપણે ગરમ ગરમ પાણી પીય ને બેસી નહી ઊભા થાય ને ઓ બી બેસીને પાણી પીએને તો આપણાં શરીરને ફાયદો મલે છે ને શરીરમાં કોઈ જાતની બીમારીના આવે કોઈ દહાડે
હા અને લોકો કેવું કરતા હોય છે કે સવારમાં વહેલા ઉઠી ને જ મોર્નિંગ વોક માટે જતા હોય પોતાનું જે એક્સરસાઇઝ હોય એમ કે પ્રાર્થના કરવાની હોય એ બધું આપણે સવારમાં વહેલા ઉઠીને કરીએ તો એ ઘણું આપણા માટે સારું કેહેવાય એનાથી શું થાય કે આપણને નેગેટિવ વિચાર ના આવે આપ ડો ફોકસ વધે.
ગમે તે જેટલી આપણે નેગેટિવ વિચાર આવી જ નહીં ને?
હા અને આપણેે જો સવારમાં વહેલા બધું મેડિટેશન ને બધું કરીએ ને તો આપણેે પણ ફિટ રહીએ સાથે સાથે આપણા મગજ ને પણ પૂરતો આરામ મળે અને એ પણ એક્ટિવ રેય
હાચી વાત હે.
અને પછી આપડે એ બધું પતી જાય પછી આપડે શું કરીએ કે આઠ વાગે આપડે થોડો-ઘણો નાસ્તો કરી લઈએ હેલ્ધી નાસ્તો કરીએ. અને એટલે જો નાસ્તો આપડે હેલ્ધી કરીશું તો શું થાય કે આપડે આ ખો દિવસ એનર્જી રહે આપડો સમય જે છે એ જે વસ્તુમાં આપણે જે અ મહેનત કરવાની હોય એના માટે જો આપણે પૂરતી ઊર્જા જ હોય, એ બધું આપણને સવારના નાસ્તામાંથી મળતી હોય છે.
હાચી વાત, ને બપોર મે પછી જમ્યા પસે આપણે અડધો કલાક-કલાક સુઈએ ને તો બી આપણે શરીરમે આપણે શરીરને આરામ મલેને તો આપણું શરીર સારું થાય. ને ઘડીક વાર આપડે બપોરે ના ઊંઘ્યા હોયને કલાક તો આપણે કેવું દુખાતો હોવે શરીરમાં બુકાર જેવું હોય. પગ દુઃખાતો હોય આપણા શરીર પર આળસ આવે છે. ને બપોરે ભલે એક અડધો કલાક-કલાક શરીરને આરામ આપવું પડે આપણે જરૂરી છે.
હા, બરોબર છે કારણ કે થોડું-ઘણું શરીરને આરામ પણ આપવું જોઈએ એકધારું કામ કરવાથી શરીર પણ થાકે છે ને આપડે પણ માનસિક રીતે પણ થા કી જઈએ છીએ એટલે થોડોક પંદર-વીસ મિનિટ આપણને આરામ જોઈએ શરીર
હા. બપોરે તમે જમ્યા પછી અડધો કલાક સૂઈને તો બી ચાલે.
હમ્મ.
એવી જ રીતે આપણે સાંજે સાત વાગે કે શું કરીએ કે થોડા ફ્રી થઈએ બધું કામ કાજ આપડું પતિ ગયું હોય એટલે આપડે એકદમ ફ્રી હોય એટલે આપડે શું કરીએ કે બાળકો સાથે થોડીક રમત રમીએ થોડી ઘણી એક્સરસાઇઝ કરીએ કે પછી બહાર ચાલવા નીકળીએ તો આપણને શું થાય કે શરીર પણ ફિટ રહે અને આપણા મગજ પણ એકદમ ફ્રેશ થઈ જવાય આમ.
હાચી વાત હે અમારે તો શું સે ગામડાંમાંએ કે સાત વાગ-આઠ વાગે તો બધા હુઈ જાય. આ ગામડામાં તો શું અમારે ટાઈમ ટુ ટાઈમ બદલો રોજનો ફિક્સ છે. તો પા અમાર સ વાગે તો બધા ખાઈ લે જમવા બી બેહી લે છ વાગે પતી જાય કેમ કે ચોમાસામાં જી-આપડે ગામડામાં તો કેવા જીવાત આવે છે. ફરકા લાઈટ કરે તો કેટલા બધા ફરકા આવતા હોય. એના માટે સ બજે તો બધા ખાઈને જમીનને ઊભા થઈ જાય ને આઠ વાગે તો કાયમ અમારે ઉઠવા હુઈજ સુઈ જ જવાનું બધાને
હ અહીં ખરેખર એવો રૂટીન હોવા જ જોઈએ આપડે પણ અત્યારે આજ-કાલ જનરેશન એવી થઈ ગઈ છે કાઈ નક્કી જ નથી હો
ને સવારમે કેરા વેલા ઉઠીએ પાંચ વાગે, સવારમે તો અમારે પાં ચ વાગે ઉઠવાનું તો ઉઠવાનું જ છે ને શહેરોમાં તો કેટલા બધા માણસ બ-બઈરૂ તમાર નવ ને દસ દસ વાગે ઉઠે ને તો અમે પૂછીયુંને કેમ તમે એટલે મોડા ઉઠો તો કે અમે તો બાર વાગે સુઈયેને એક વા ગે સૂઓ કે તમે તો કે રાજસ્થાનમાં તો એમ ગામડામાં કે વેહલા ખાઓ અમે-અમે તો આઠ વાગે સુઈ જાઓને શહેરોમાં શું કરે આઠ વાગે રાંધવાની તૈયારી કરે છે. તો બધું સારું ના કહેવાય. તમે ટાઈમ રાખો ને ગમે તે જાતનો ગમે તે કામનો તમે ટાઈમ ટેવ રાખો છો ને તો આપણે સ-સારું કહેવાય.
સાચું કીધું તમે કોઈ પણ કામ માટે આપણે રેગ્યુલર રૂટીન જે સમયે કરતા હોય ને એ સમયે કરવુ વધારે સારું હોય. કારણ કે જો યોગ્ય સમયે આપણે ભોજન લઈએ યોગ્ય સમયે ઊંઘ લઈએ આરામ કરીએ એ બધું આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
સાચી વાત છે.
કારણ કે જો આપણેે સુવામાં મોડું થઈ જાય. આપણેે રાત્રે મોડી રાત્રે સુઈએ તો સવારે ઉઠવામાં પણ મોડું થાય અને એના કારણે શું થાય કે આપણો આખો દિવસ થાક થાક લાગે હા
ને બધા કામનુ રૂટ બગડી જાય અને બધા કામને લેટ થાય ને બધે એક કામ આપણુ બગડી ગયો તો પાછું બધું પાછળ બધું કામ એવું જ થાય. ને પછી આપણને થાક થાક લાગે અને એમ જેવો ટેન્શન જેવો આવે ને ક્યારે પડશે ક્યારે પડશે ક્યારે કામ પડશે એવું થાય આપણને ને કામ મે બી જીવ નહિ લાગતો મન નહિ થતો એવું સવાર ટાઈમથી ટાઈમ વહેલું કામ પત તો આપણે મજા આવે ફટાફટ કરી દીએ એવું થાય. કે આઠ વાગી ગયા ઝાડુ પોતા થઈ ગયા હવે લો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીયે કે નાસ્તો બનાવી નાખ્યો એવું એવું જાય. ને ગામડામાં તો શું સવાર મે અગિયાર વાગેમાં માં નાસ્તો નહી બનાવતા સવારમાં અગિયાર વાગે બધા ખાઈ લે વહેલો ખાઈ લે એના માટે અમાં નાસ્તો તો પાણી કશું નહીં. ડાયરેક્ટ ચાય બનાવી ને આપણે જમવાનું જ બનાવવાનું ને કેમ તો બહ ઘણા જ દાળ ભાત શાક રોટલી એવું બધાય અમારે તો ખાલી શાક રોટલીને બધું આવી ગયું ખાવાનું ગામડામાં તો બધું શાક રોટલી બનાવી ને અગિયાર વાગે બધા જમી લે પોતપોતાની રીતે એવી તેવ નહિ કે બધા જોડે જમે બધા બધાતે જ ખાઈ લે એક એક જણ બધા
હમ
એનામાં તો કામમાં ગામડામાં વહેલું પતી જાય અમારે ટાઈમ ટેવ રાખેલી જ છે. અમારે તો
હા એટલે આપણેે રૂટીનમાં રોજે એ નિયમ બનાવો જ જોઈએ કે આખી ફેમિલી સાથે પણ એક વાર બેસ ને જમવું જોઈએ અને ફેમિલી સાથે પણ સમય પસાર કરવો જોઈએ.
સાચી વાત છે. ને આપણે બધા જોડા બેસે જોડે બેસે ને ફેન તો બી એને મજા આવે. જોડે બેસીને ખાય તો એમે મજા આવે શહેરોમાં નહી બધા લોકો જોડે બેસે ને ખાય.
હા
એટલે આપણે થોડું ઘણું આપણુ જે રૂટીન પ્રમાણે જો એક દિવસ આપણને આકરું લાગે કે આપણે રૂ ટીન બનાવશુ કે આજે આ સમય પ્રમાણે આ પતાવી દેવાનું આ સમય પ્રમાણે આ પ પતાવી દેવાનુ એક બે દિવસ આપણને અઘરું લાગે કરવાવામાં
અઘરું લાગે સાચી વાત ને રૂટેને બનાવવાના આપણા હાથમાં જ છે ને પોતે બનાય આપણે આપણે જોવો કરવું હોય તો આપણે કરી શકીએ એવું
હા સાચું કીધું.
હાચી વાત કે નઈ
હા એના લીધે શું થાય આપણેે સમયનો પણ બચાવ કરી શકીએ અને સારી રીતે સદ ઉપયોગ કરી શકીએ.
હાચી વાત હે એના માટે ગમે તે જાતનો આપણે ઓવન ટેક ગમે એ ઓવા રીતને ટેવ પાડવી જોઈએ કે એવું અમારે ફિક્સ એટલા વાગે કરવાનું કે એટલા વાગે કરવાનું નાસ્તો આઠ વાગે બનાવો તો આઠ વાગ તો આપણે છોકરા છોકરીઓ બધા શીખી જાય ઘરમે આપણે જોઈ ને એ પેલા બધા બી શીખી જાય ને
હા સાચું કીધું તો
ચાલો પછી કરીએ કોલ મને મજા આવી શીખવાનો મળ્યો સાચી વાત
હા ભલે ત્યારે